હા આવી રહ્યો છે મારો અવાજ તમને ક્લિયર આવી રહ્યો છે.
હા એકદમ ક્લિયર આવી રહ્યા છે તો આજે આપણે જે વાત કરીશું આપણે જે લોકલ રહેણી પહેણી છે અને કહેણી છે તેના વિશે આપણે વાત કરી છે તો આપણે જાણીએ છીએ કે આપણે ઘણા બધા પર્યટક સ્થળો વિઝિટ કરીએ છીએ તો આપણે ત્યાં પર્યટક સ્થળો જ વિઝિટ ના જોઈએ પણ આપણે ત્યાંની લોકાલિટી પણ જાણવી જોઈએ જેથી કરીને આપણને આગળ જતા ખુબ ફાયદો થયા અ્યારે તમે જોવા જાવ તો આપણે ઘણા બધા એવા પર્યટન સ્થળો વિઝિટ કર્યા જ છે અને આપણે ત્યાં જઈને જોવું જોઈએ કે ત્યાંના લોકો કઈ રીતે રહે છે તેઓની રહેણી કેણી કેવી છે અને તેઓ શું ખાણી પીણી લે છે તો હું તો એવું જ માનું છું કે આપણે ખાલી ફક્ત પર્યટન સ્થળો જ ન વિઝિટ કરવા જોઈએ પણ આપણે ત્યાં જઈને તેઓની બોલી જ શું છે અને તેઓ શું રીતે જ પોતાનું જીવન ગુજરાન કરે છે અને તેઓની લોકાલિટી શુ છે તેના વિશેે જાણવું જોઈએ આપણે વધુ દિવસ રોકાતા નથી તેથી જાણીતો નથી શકતા પરંતુ આપણે ત્યાં પૂર તો જરૂર ટેસ્ટ કરવું ત્યાં લોકલ ફૂડ કયું સારું છે અને શું સારું છે તો હું એવું માનું છું કે આપણે દાદા ને લોકલ ફૂડ જરૂર ટેસ્ટ કરવું જોઈ તમે શું માનો છો આ બાબતે
આ વાત બરાબર છે તમારી સાચી એકદમ દ છે આપડ મોસ્ટ ઓફ એટલે આ વસ્તુ માં વધારે વસ્તુ ચાખવું જોઈએ સ્વાદ કેવો છે એનો અનુભવ લે કરવો જોઈએ જેથી કરીને આપુને ખબર પડે કે એમની રહેણી કરણી કેવી છે ખાણ પીણી કેવી છે જેથી કરીને આપણને એ સ્વાદને આપણે અનુભવી શકીએી જેથી કરીને એ સ્વાદ આપણને એનું મત્યુ કેવું છે કેવું ફૂડ યુઝ કરે છે જેમ કે એ બધી બાબતમાં આપણે એ બાબત આપડે જેથી કરીને આપન એનો ખાવાનો આપણ ટેસ્ટ મળે છે જેથી આપણને આ બાબતમાં આપણે એ બાબતમાં આપણે જ ઘણું જાણવું જોઈએ જેથી કરીને આપણને એ સ્વાદ નો અનુભવ થાય થી કેવું છે તનું કેવું કલ્ચર છે કેવી રીતના દેેશ છે એ લોકો તે બધું રહેણી કરી આપ અનુભવ છે તેથી કરીને આપણને આ બાબતમાં ઘણું ધ્યાન આપવું જોઈએ તમારે શું કહેવુ આ બાબતમાં
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કીધું તેમ આપણે એનું ફૂડ ટેસ્ટ કરવું જોઈએ તો ની જ વાત કરું તો અત્યારે અમે દ્વારકા ગયા હતા અમે સૌરાષ્ટ્ર સાઈડ ગયા હતા તો અમે ત્યાં જ કાઠિયાવાડી જામવાનું જમ્યું હતું જે અમને ખુબ સારું લાગ્યું હતું પરંતુ ઘણી બધી વસ્તુ તુ જે છે તે તેઓની આપણાથી ડિફરન્ટ હોય છે કારણ કે તમે જોવા જાવ તો કાઠિયાવાડી ખાવાનું ઘણું એવું મીઠું હોય છે તો આપણે મીઠું નથી ખાતું પરંતુ આપણે તીખું ખાઈએ છીએ તો તે આપણને વધારે ગમતું નથી તેઓ દાળ પણ મીઠી બનાવે છે અને તેઓનું શાક પણ હોય છે તો આપણને એટું મીઠું ફાવતું નથી જેથી કરીને મને તો બહુ નતું ભાવ્યું પરંતુ જે ઘરના ફેમિલી મેમ્બર્સ હતા બીજા તેઓને તે ખાવાનું ઘણું ગમ્યું હતું તેઓએ ઘણી મોજ માણી ને તેઓને ઘણું સારું લાગ્યું હતું આપણે જાણીએ છીએ કે આપણને આ પણ જે લોકલ એરિયા એરિયામાં રહ્યા છે ત્યાં બધું ખાવાનું પીવાનું નથી બનતું મળતું આ પડે ત્યાં યુનિક ખાવાનું મળે અથવા જ્યાં આપણે ફરવા જઈએ જ્યાં ત્યાં જે ફેમસ હોય કે વસ્તુ આપણે ખાવી જ જોઈએ તો તમાર શું માનું છે તમે આવો કોઈ અનુભવ કર્યો છે ખરો
અમે પણ અનુભવ કર્યો છે હું હું સાપુતારા ગેલો તો ત્યાં આપણે ડાંગી ખાવાનું મલે છે ત્યાંની રહેણી કરણી અલગ છે ખાવાનું લોગ છે ક્લચર અલગ છે જેથી કરીને તાનો વિઝિટ કરવો જરૂરી છે આપણે જેમ ત્યાંનું કલ્ચર અલગ જ છે કા આદિવાસીઓનું રહેવાશી સે એ લોકો મોસ્ટ ઑફલી જંગલના વિસ્તારમાં રહે છે જેથી કરીને એ મોસ્ટ ઓફલી ખાવાનું જંગલના વિસ્તાર માંથી જે કઈ મળે એ લોકો ખાય ય છે ત્યાં અમે સાપુતારા ગેલા હતા ત્યાં અમને સાપુતારામાં વિઝીટ કરતા અમને વાંસદામાં ગ્યો ડાંગી હોટલ છે ત્યાં આપણે પૂર આદિવાસી ખાવાનું મળે છે ત્યાંનું રહે ત્યાંની અલગ છે જેથી કરીને ખાવાનું કલ્ચર આદિવાસીઓનું બધું અલગ છે જેથી ખાવાનું અમને મસ્ત સરસ લાગેલું એકદમ જે મોસ્ટ ઓફ મોસ્ટ ઓફલી તા વિઝિટ કરીને તા આપણે ખાવું જોઈએ સાપુતારા ગયા હોય તો ત્યાંથી વિઝિટ કરીતા આવતા વાસ્તામાં આપણે ત્યાંનું દાગી ખાવાનું ખાવું જઈએ જરૂરી છે જેથી કરીને આપણને આદિવાસીનું કલ્ચર જે રહેવાસી છે એ ને ખબર પડે તમારે શું કેવું આ બાબતમાં
તમે જેમ કહે અમે પણ સાપુતારા જઈએ તો દા હોટલ જે નાહરી હોટલ છે ત્યાં અમે ખાતા જઈએ છીએ દર વખતે જ અમે ત્યાં ખાઈએ છીએ અને ત્યાં અમને ખુબ મજા આવે છે અને ત્યાંને જમવાનું ખુબ મોજ માણીએ છીએ તમે જેમ કીધું નાવડી હોટલમાં જે છે આદિવાસીઓ ન અનલિમિટેડ ખાવાનું જે હોય છે જેમાં નાગલી નો રોટલો અડ ની દાળ મોરેલા મરચા જેવા ઘણી બધી ગી હોય છે જેમકે અત્યારે તમે જોવા જાવ તો આપણે કંટોલા ખૂબ ફેમસ છે જો તે સીઝનલ હોય તો તે પણ તેઓ ત્યાં બનાવે છે આપણને સર્વ કરે છે જે નવી નવી વાનગીઓ જે આપણે જોઈ પણ ના હોય ને સાંભળી પણ હોય એ વસ્તુ ખાવાની મને ખુબ મજા આવે છે અને ત્યાં અમે ખૂબ જમવા આનંદ માણ્યો હતો અને તેમના નાગીરીના રોટલા એકમ બેસ્ટમાં બેસ્ટ હોય છે અને તેમના નંદીના પાપડ હોય છે તે તો અમને ખુબ જ ગમ્યા હતા અને તે અમે એક કિલો ઘરના માટે પાર્સલ પર કણાઈ લઈ ગયા હતા કે ઘરે જઈને શેકીને ખાશું ત્યાં અમને નાગલી ના પાપડ ખુબ ગમ્યા હતા એવા કોઈ બીજા અનુભવ છે ખરા તમારા
અનુભવ ઘણા કર્યા છે જેમ કે પર્યટક માં ફરવા માટે જ વધાર પડતું જેમ કે તમે જાણો છો કે સાપુતારા ચોમાસમાં આવે એટલે મોસ્ટ ઓફલી બધું લોકો ત્યાં જાય છે આનંદ માણવા માટે જેમ કે હમારે યાં વિલસનલસે છે
વિલસહિલ છે અને ઘણા બધા પર્યટકો જેમ કે ધોધ છે એ બધા જોવા માટે ઘણા લોકો બ્યારથી આવે છે અને અમે લોકો બધા અમે ફ્રેન્ડ જોડે બધા જાય છીએ ત્યાંનો આનંદ માણીએ છી જેમ કે વરસાદની સિઝન આઈને ત્યાંનું વાતાવરણ અ કેટલું મસ્ત અનુભવે છે જાણે શાંત તિ જાણા સ્વર્ગમાં આવી ગયા એવો અનુભવ હોય છે જેથી કરીને અમે ત્યાં જવાનું ચોમાસામાં આવે એટલે અમે ખાસ જતા હોય છે ત્યાંનું વાતાવરણ અને કલ્ચર અને નેચર જોઈને આ પણ એવું થાય છે કે જાણે આપણે જન્નતમાં આવી ગયા એવું જેવો અનુભવ થાય છે જેથી કરીને આપણે વધાર પડતો મોસ્ટ ઓફલી ફરવું જોઈએ જેથી કરીને આપણને જ્ઞાન મલે કેનો કલ્ચર કેવું છે અને ત્યાં શાંતિ અને આપણે આ બધું વિચારવું જોઈએ. જેથી કરીને આપણને આ વસ્તુમાં ઘણો અનુભવ થાય છે અને આ બાબતમાં આપણે ફરવાનું વસ્તુમાં આપણે ફરી જ લેવું જોઈએ. તમારું શું કેવું આ બાબતમાં?
અમારી વાત એકદમ સાચી છે. અત્યારની જ વાત લાવ તો અમે રાજસ્થાન ગયા હતા. જેસલમેર તો ત્યાં અમે રાજસ્થાનની જે ફેમસ ફેમસ જે વાનગીઓ છે. જેમ કે દાલબટી છે. અને લીટી ચોખા છે અને ઘણી બધી વાનગીઓ છે તે બધી અમે ટેસ્ટ એમાં દાળભાત દાળબાટીનો ટેસ્ટ મને એટલો સારો લાગ્યો હતો કે હું ઘણી બધી દાળ બાટખાઈ ગયો હતો અને મને ખૂબ મજા પણ આવી હતી અને ત્યાંથી જ એક સ્થળ બીજું હતું ત્યાં ગયા હતા અમે અને ત્યાંની એક વાનગી ખુબ ફેમસ હતી. જેનું નામ અત્યારે ભૂલી ગયો છું પરંતુ તે પણ મને ખુબ ગમ્યા હતી તો ત્યાં જઈને અમે લોકો લોકલોને પૂછ્યું હતું કે, અહીં શું ફેમસ છે? તો તેઓએ અમને દુકાન બતાવી હતી અને તેઓ અમને ત્યાં લઈ ગયા હતા. અને તેનો ટેસ્ટ કરીને અમને ખુબ જ સારું લાગ્યું. તો હું તેવું જ માનું છું કે, આપણે ફરવા જઈએ ત્યાંના જે લોલો હોય છે તેમને પૂછવું જોઈએ કે, તમારે અહિયાં શું સારું મળે છે. તે ટેસ્ટ કરવું જોઈએ તો આપણને ટેસ્ટનો અનુભવ વધારે મળશે. તમારે શું માનવું છે?
હા, મેં પણ રાજકોટ ગયા તો ત્યાંથી મને બટાકા, બટાકા ભૂંગડા ત્યાંના બટાકા ભૂંગડા અમેને સ્વાદ કરેલો હતો. ત્યાંના બટાકાના ભૂંગડા રા- જકોટ ના ફેમસ છે. તમે ચાખો અને આપણે સ્વાદ અનુભવો, જેથી કરીને આપણને ખબર પડે કે આ વસ્તુ આ સારું છે અને સ્વાદનો અનુભવ લેવો છે. અને જેમ કે તમે કહી રહ્યા છો. લોકલ માણસને પૂછવું જોઈએ કે, આ લોકો કયાં ના વતની એને પૂછવું જોઈએ કે, આમા શું વસ્તુ સારું છે. ત્યાંનું શું? ફેમસ વસ્તુ છે. એ બહુ ફેમસ વસ્તુને આપણે ખાવું જોઈએ. જેથી કરીને આપણને સ્વાદમાં અનુભવ હોય છે. અને આપણને એવું થાય છે કે, આપણે આ વસ્તુ ખાવું જ જોઈએ. આ તમારે શું કેવું? આ બાબતમાં તમે
તમે અે વાત એકદમ સાચી છે. અત્યારે અમે મધ્યપ્રદેશની વિઝિટ લીધી હતી ઉજ્જૈન. મહાકાલ મંદિર જે ફેમસ છે ત્યાં અમે ગયા હતા. ફરવા તો ત્યાં જઈને અમે ઘણી બધી ત્યાંની જે ફેમસ છે ઘણી ત્યાં અમે લોકલને પૂછ્યું કે, અહી શું ફેમસ છે? તો તેમને અમે એક ચાર્ટ કીધું. તો અમે ત્યાંની એકદમ ફેમસ ચાર્ટની દુકાન ગયા અને ત્યાંની અમે ચાર્ટ ટેસ કરી તો અમને ખૂબ પસંદ આવી અમે ઘણી બધી ચાટ ટેસ્ટ કરી હતી. પરંતુ તેમાં પાપડી ચાટ એ મારી એકદમ ફેવરેટ ચાટ હતી અને તે મને ખુબ પસંદ આવી હતી. ત્યાં અમને ફરવાની તો ખુબ જ મજા આવી. હું, ત્યાંનું જમવાનું અને રેંગણી ખણી પણ અમને ખુબ ગમ અને ત્યાં અમે ઇંદોરી પોહા જે ઈંદોરના ખૂબ ફેમસ છે ત્યાં અમે સવારે બ્રેકફાસ્ટના કર્યા હતા અહયા મળતા નથી તો અમે ત્યાં જઈને જે આપણા અહીં મળે છે તે નતું અને આપણે નહી નવું નવું છે. ત્યાંની વાનગીઓ છે, તેનો અમે ટેસ્ટ કર્યો અને આનંદ માણ્યો છે અને સારું લાગતું તો હું તો એવું જ માનું છું કે આપણે, આપણા અહિયાં તો જે વસ્તુઓ મળે છે. જેમ કે, વડાપાવ છે, દાબેલી છે એ બધું આપણે અહિયાયા તો કએ છીએ. પરંતુ જે આપણે અહીયા નહી મળતું. ત્યાં નવું યુનિટ હોય, તે આપણે ટેસ્ટ કરવું જોઈએ. અને આપણે ડોકરોને પૂછીને ટેસ્ટ શું તો જેટલું આપણને લોકો પૂછીને ટેસ્ટ કરશે તેટલું આપણા માટે સારું રહેશે. કારણ કે, આપણે નવા છીએ તો આપણે ગમે તે ખાઈ લઈએ, તો આપણું મોળું બગડશે. પરંતુ જો લોકો આપણને સજેસ્ટ કરશે કે, આ સારામાં સારું છે તો તે આપણા માટે સારું રહેશે. તમારું શું માનવ છે?
ના વાત બરાબર છે તમારી. જેમ કે, લોકોને પૂછીને આપણે જે સ્વાદ અનુભવે છે. એ આપણે સ્વાદ લેવો જોઈએ. અને લોકો એ કહે છે કે આ વસ્તુ સારું છે ત્યાંનું વસ્તુ સારું છે તે ખાવું જોઈએ. જેથી કરીને આપણને ટેસ્ટ નો અનુભવ હોય છે. અને લોકોને પૂછીને ખાધું હોય તો આપણ તમે કેમ છે. કેવું છું તે હિસાબે કે. હ આપડું મો મોઢું નથી બગડતું અને તે બાબતમાં આપણે. સજેસ્ટ રહ્યા છે અને લોકોને પૂછીને ખાધું એ આપણને. લોકો એ તનું વ્યક્તિ એ જે ચાખીને જે કરીને આપણે અનુભવ. અને ફેમસ છે એ તો. ચાખતા જ હોય છે અને આપને તમે કેમ છો એ હિસાબે. ઘણું ધ્યાન આપવું જોઈએ આપને આ બાબતમાં તમારે શું કેવું.
તમારી વાત એકદમ સાચી છે જો આપણે ફરવા જોઈએ છે અને આપણે જો ગમે તેવું વસ્તુ ખાઈ લે. આપણ પેટ બગડશે અને ઘણી બધી બીજી બીમારીઓ પણ થશે જેના કારણે આપણે ફરી. જશું અને જો તમે જાણો છો કે લઈ. લાગી જશે તો ફરવાની મજા પણ લાગશે તો હું મા નુછુ. મ બ એ આપણે લોકોને પૂછું કે શું સારું છે શું નથી તો તે આપ માટે ખુબ સારું રહેશે તો હું એવ માનું છું કે આપણે જયારે પણ ફ દઈએ ત્યારે લોકો. પૂછવું જોઈએ કે સારું છે આપણે તે જ ખાવું જોઈએ અને જેથી કરીને. ઘણા લોકોને તમે જોઈજશો કે તેઓના પેટ ખરાબ થઈ જાય છે તેઓ અત્યારે ફરવા ગયા છે. ખાઈ લીધું ગમે તે હોય તો તેમના પેટ ખરાબ થઈ જાય છે જેને લીધે તેઓ ફરી નથી શકતા અને તેઓએ. હોટલ પર જ રોકાવું પડે છે તે ખુબ નકારાત્મક કહેવાય છે તો આપણે જેમ બને તેમ. સારું ખાવાનું કાઈએ અને ભલે મોંઘું ખાવાનું કાઈએ પરંતુ સારું ખાવાનું ખાઈએ તો જ આપણને સારું. તો હું એવું કવા માંગુ છું કે આપણે બહાર જોઈએ તો સારામાં સારું ભોજન જ કરું જોઈ. તમાર શું માનુંવ છે આ બાબત.
ના વાત બરાબર છે જેથી કરીને આપણને આ બાબતમાં આ બાબત આપડ ઘણું ધ્યાન. જેથી કરીને આપણે ફરવાનો અનુભવ આપણે મિસ નહી કરી શકીએ જેથી. આપ જે આપણે આનંદ માણવાનો હોય એ આપણે આનંદ માણી શકીએ અને જે આપ ખાવાથી જે આપણને પ્રોબ્લેમ થાય એ વસ્તુ ના ખાવ જોઈએ જેથી કરીને આપણે આ વસ્તુનું. ના કરું છ તો આપણને આપણી. હેલ્થ સારી રહેશે અને ફરવાનું જે આનંદ હોય એ આપણે આનંદ. ઘણો ઇસ્તેમાલ કરી શકીએી. જેથી કરીને આ વસ્તુ આપડણે ઘણું ધ્યાન દવું જોઈએ. તમારે શું કેવા આબાવાદમાં.
મ એકદમ તાત્કાિક આપણે જો ફરવા જયા હી તો આપણે ત્યાંનો આનંદ માનવો જોઈએ આપણે એવું ન કર. આપણે ત્યાં સુધી ગયા પરંતુ આપણે ત્યાં કરી નાૂક એ સ આપ એક્પ્ર. કરી શક આપણે એટલું સાવચેતી આપણે જો બની શકે તો જે. લ દવા જેમ તાસી બધી આપે લેતી જ જ જોઈએ. જેમ કે માથા ન દુખાવો છે એ બધ આપ દબર લેતા જશે તો તે આપણને